હલો, હા, હા જય શ્રી કૃષ્ણ આ રહ્યા જ હવે ફ્રી થયા.
બીજું.
બીજું કઈ ની શું ચાલે છે, તમારે છોકરાઓ ગયા સ્કૂલે
હા જો બોલો બસ આા કઈ ની મેં પણ હવે આ બધું આ ઘરનું કામ પતાવી ને આ થોડું બાર કામ હતું તો તેના માટે જતી હતી આ બિલ્ડિંગમાં બધા ભેગા મળી ને ને, અહિયાં થોડું આમ ગરીબ બોને જો કઈ પણ આવું હોય તો ત્યાં જઈને જરૂરત વસ્તુઓ આપવા જતા હતા
હા, તો એ એકદમ સારી બાબત છે આપણે જે આપણાથી થતી એ બનતી કોશિશ કરીને આપણાથી જે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને આપવું જરૂરી છે
હા ને અમે તો શું મહિના, મહિનામાં એક વખત આવી રીતે પ્લાન બનાવીએ છે કે મતલબ છે ને જે પણ કોઈ અનાથ આશ્રમ હોય છે, કે કોઈ બી આવી રીતે અનાથ આશ્રમ છે કે કોઈ બી જગ્યા આવી રીતે અ, અ ગરીબોનેને છે ને સમા આમ સેવા આપવા જઈએ છીએ, એક મહિનામાં એક વખત તો આપણા મામે લોકો બધા ભેગા મળીને, આવી રીતે, સમાજ સેવા માટે જવું જઈએ છીએ. અ આમ નિયમ જ છે.
હા એકદમ સારી બાબત છે તમારે તમે
કેમ કે છે ને માનવ જીવન આપણને મળેલું છે તો આપણે છે ને જેટલું હોય તેટલું આમ છે ને બધાની સહાય કરવા જોઈએ. આપણે જેટલા આપણાથી જે જેટલું બને તેટલું આપણે માનવ સેવા પન કરવી જોઈએ, તો તે સુ આપણને માટે ખુબ જ સારું કહેવાય છે. કારણ કે આપણે બી બીજાને કોઈ કામ લાગી જઈએ, તો તે લોકો માટે કેટલું આમ, એ હોય છે.
એ તો તમે એકદમ સાચી વાત કરી. અત્યારે આપણે જોઈએ ને કે માનવ સેવા એ જ પ્રભુ સેવા એમ કહેવાય છે, કે આપણને એ તો ક્યાંય આપણે ગોત્યા પણ મળવાના નથી. પ્રભુને શોધવા જઈએ તો પણ, જો ખરે ખર આપણે માનવની, માનવ થઈને, એક માનવની જો સેવા કરીસું ને, એજ સાચી ભક્તિ કેહેવાય આજ
હમ એજ તો. આપણને જો તો આપણને આ સમાજ વાની, વિચારવાની ભગવાને આપણને બધાના મતલબ દુઃખ દર્દ જોવાની, આપણને આટલી બધી સક્તિ આપણને અનુભવાની મળી છે તો આપણે કાર આપણે કાર આપણે સુ કામ પાછળ રેવું જોઈએ. આપણે માનવ સેવામાં હંમેસા આગળ જ રહેવું જોઈએ.
સાચું કીધું અને આપડે પણ ખરેખર અ બીજાને મદદ કરી સકીએ છે. અને કરવી પણ જરૂરી છે. જે જરૂરિયાતમંદ લોકો છે એને આપણે મદદ, મદદ કરસુ તો, આપણા જે બાળકો છે એ પણ સીખસે કે આપણે દયાભાવ, પ્રેમભાવ એ રાખ ખુબ જરૂરી
હમ. એ તો છે. હું તો છે ને, બાળકોને પણ શું કરું કે એમના જન્મ દિવસ પર પણ છે ને એ લોકોને એવી જગ્યા લઈ જઉં ક નાના નાના છોકરાઓ હોય, અનાથ આશ્રમ હોય કે મતલબ છે ને એવા હોય કે જ્યાં એ લોકો લોકો જોઈ નથી શકતા હોય. આંધળા લોકોની સ્કૂલ હોય, કે કેન્સરથી પીડિત લોકો હોય, કે એવી એવી દર વખતે અલગ અલગ જગ્યાએ, એ લોકોના જન્મ દિવસ પર લઈ જાઉં છું. એ લોકોના હાથથી મતલબ જમાડવાનું પણ પ્રોગ્રામ રાખું છું, કે કઈ મતલબ એવું એ લોકોને શું જરૂરત હોય હોય છે, તે એમના હાથેથી જ હું તો એ લોકોને અપાવું છું.
એ આ એકદમ તમારો સારો વિચાર છે. મને ખુબ જ ગમ્યો, કેમકે આજકાલ બાળકોને આ જ્ઞાન આપવું પણ ખૂબ જરૂરી છે. કેમ કે લોકો અ અત્યારે આપ આપણે જોતા હોય કે છોકરાઓ પોતે નથી એ અહેમિયતને સમજ જતા કે જે આપણને મળ્યું છે તે અનમોલ છે, છોકરાઓને અ અત્યારે જેમ બને એમ બધું વધુ જ જોઈતું હોય
હા એ તો હું છોકરાઓને કેવા માંગુ છું કે આપણને તો ભગવાનનું અ આભાર માનવો જોઈએ કે ભગવાને આપણને બધ ધું જ આપ્યું છે. જે બિચારા લોકોને નથી આયપુ, તે લોકોને આપણે, આપણા છોકરાને બતાવી સકીએ કેટલા પીડિત લોકો પણ છે. દુનિયામાં, તો આપણે હા તો આપણે એ લોકોની સેવા કરવી. જોઈએ એમ
હા સાચી વાત છે જો બાળકો જો એ બધું જોશે તો એનાથી થોડુંક શીખશે એનાથી પ્રેરણા લેશે કે, આપણે સક્ષમ છીએ તો આપણે આ પણ કરવું જોઈએ અને આપણે આભાર પણ માનવો જોઈએ કે આપણે આટલા, સક્ષમ છીએ આપણી પાસે હાથ પગ છે અમુક લોકો ખરેખર એ લોકોને મદદરૂપ થવું જોઈએ.
તુ આજ ગણા સમયમાં છેને દુનિયા મતલબ એટલું બધું આગળ આમ વધી રહી છે ને કે એ લોકોને આ પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, કે છે ને એ લોકોને મતલબ બધાને છે ને ઘણી વાર છે ને બીજા ના દુઃખ હો કે લોકોની મતલબ શું જરૂરિયાતો છે એ છે ને આજકાલ હવે કોઈ, આમાં જોવા પણ નથી માંગતા કે, તો આપણને સમાજમાં ગરીબી છે. કે આટલી બેરોજગારી છે. કેટલી બધી બીમારીઓ છે તો એટલી બધી સમસ્યાઓ છે ને તો આપણે છે ને ગમે તે રૂપમાં આપડાથી જેટલું બને તેટલું આપણે માનવ સેવા કરવી જોઈએ તો તે બધા એ સમજવું જરૂરી છે
તમે એકદમ સાચી વાત કરી છે, આજકાલ લોકો એ બધું પણ શીખવું બહુ જરૂરી છે, આજકાલ લોકો એટલા બધા સ્વાર્થી તો કહી શકે આપણેે કે પોતાનો જ વિચાર કરે છે આજુબાજુના લોકોને પણ અ ક્યારેક એવું બનતું હોય છે કે આજુબાજુના લોકો દુઃખ થી પીડા થી પીડાતા હોય પણ લોકો અનદેખું કરી દેતા હોય
હું, એ તો છે અમે લોકો તો શું દર વખતે આવખત, મહિને, મહિને જોઈએ ને તો આ અને જે બી એ લોકોને અગરજો જરૂર મુજબ બાપ એને એ વસ્તુ આપીએ છે ને તો એ લોકોની જે ચહેરા પર ની એ લોકોના જે મો પરની જે ખુશી હોય ને તો તે એમ લાગે આપણે એને જોય તા જ રહીએ, એટલા એ લોકો મતલબ આમ રાજી થાય છે કે મતલબ એ લોકોને જે વસ્તુ જોઈએ છે તે આપણે એને આપી શકીએ તો એ લોકો એટલા આમ દિલથી આપણને આશીર્વાદ આપે છે એ લોકો એ લોકો ના જે ફેસ ની જે અ આનંદ હોય ને તે આપણને જોવાનું અલગ મગજ આપણને એ થાય છે
સાચી સાચી વાત છે એ અનુભવ જ અલગ હોય છે કારણ કે આપણાથી જો બીજાને આપણે ખુશી આપી શકીએ ને એ ખરેખર બહુ મોટી વાત છે, આજકાલ લોકો પોતાની ખુશીમાં મેળવવા માટે એટલા બધા પ્રયાસો કરી રહ્યા છે. પણ જયારે આપડે બીજાને ખુશી આપીશું ને તો એ આપણને ઓટોમેટિક ખુશી ફીલ થશે.
એ તો છે જ આપણા થી જેટલું થાય તેટલું આપણે કરી શકીએ છે, જરૂરી થોડીક મતલબ આપણે મતલબ બધાને બતાવવા માટે કરીએ છીએ આપણે માનવ સેવા એક અનેક આપણને આપણા અંદર થી જે, હોય તેના માટે કરીએ છી કે ગરીબ લોકોને આપણે જો ભોજન પણ આપ ભોજન કરાવીએ છે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આમ શિક્ષણમાં પણ મદદ કરીએ છે કે તે લોકો પોતાના જીવનમાં, આગળ વધી શકે, વૃદ્ધાશ્રમ હોય તો તેમાં પણ આપણે છે ને જઈને છે એ મતલબ વડીલો સાથે આપણે છે ને જઈને ત્યાં તેમની સાથે વાતો કરીને એ લોકોની સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. હવે હોસ્પિટલોમાં પણ છે તો આપણે દર્દીઓને મતલબ કઈ પણ એવું એ લોકોને જરૂરત હોય કોઈ બ્લડ ની જરૂરત હોય કે કોઈ પણ આવી રીતે, જે આપણાથી થાય તેટલે આપણે એ લોકોની સહાય કરવી જોઈએ, જેવી રીતે જીવનમાં રક્તદાન પણ કરવું જોઈએ. એવી રીતે ના જેટલું હોય તેટલ આપણને ખબર પડે તેટલો આપણે માનવ સેવા કરવી જોઈએ જીવનમાં.
સાચી વાત છે એ આપણેે કરવું ખુબ જ જરૂરી છે આજકાલ જો આપણે માનવ પ્રત્યે જ આપણે એટલી બધી દયા રાખીશું ખરેખર, આપણે રાખવી જ જોઈએ અને પ્રાણીઓ પક્ષીઓ બધા પર આપણે દયા ભાવ રાખીશું, તો એ ખુબ જ જરૂરી છે બાળકોને પણ આપણે શીખવાડીશ કીશું, કે દયા ભાવ ભાવ જે આપ આપણે રાખીશું એ આપણું પોતાનું કર્મ છે અને એ આપણે કરશું તો આપડા કર્મ થકી, આપણેે પણ કઈક સારું મેળવી શકીશું.
હા એ તો છે જ. હમણાં તો શું આજના યુગ જો કેટલા બધા પેલા હાથ ત્સા થાય છે હવે કાલે જ આટલું મોટું ભૂકંપ આવ્યું છે કઈ જગ્યા બહાર ના દેશમાં આટલો ભૂકંપ આવ્યું છે તો એ લોકો બિચારા કેટલા કેટલા બધા નામ- મૃત્યુ પામ્યા છે, એ લોકોને આમ કેટલી બધી ભૂકંપ આવે વાવાઝોડું આવે તો એ લોકોને કેટલું નુકસાન થાય છે એ લોકોના ઘરના ઘર ઉજળી જાય છે, બાળ આવે તો પણ એ લોકોને કેટલી આમ બધું એ લોકોને કોઈ એ લોકોની આમ જરૂરિયાત બધી બધી વસ્તુઓ એમાં એ લોકો, બધું નુકસાન કરી જતું હોય છે તો આપણે શું, એ લોકો માટે પણ શું કઈ ને કઈ કઈ ને કઈ આપણે વ્યવસ્થા કરવી જોઈએ.
હા તમે સાચું કીધું જયારે આ કુદરતી આફતો આવી જાય છે ત્યારે લોકો પોતાના ઘર ગુમાવી દે છે પોતાની સંપત્તિ બધું જ ગુમાવી દે છે, અને એ લોકોને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે એટલે આપણાથી બનતી, બધી પૂરા પ્રયત્ન કરીને આપણે લોકોને મદદરૂપ થવું જોઈએ, કેમકે કુદરતી આફત એક એવી વસ્તુ છે જે અચાનક જ આવી જાય છે અનેને લોકોનું જીવન પણ આપડે કહીયએ ને કે ત્યાં થી અટકી જતું હોય છે તો આપણે જો આટલી આપણાથી બનતી મહેનત કરીને કોશિશ કરીને એ લોકોને થોડી ઘણી પણ, મદદ કરીશું તો એ એના માટે ઘણું બધું થઈ શકે છે.
હા એ તો તમે બરાબર કેવો છોને, હું તો છે ને મારા છોકરાઓને પણ જેવી રીતે સ્કૂલ પૂરી થઈ જાય છે તો એમની જે બી, પુસ્તકો હોય છે તે પણ હું તો કોઈ પણ એવું હોય તો ગરીબ ને કોઈને જોઈતી હોય તો તે લોકોને હાથથી એ એમને જ અપાવી દેવું, કે કારણ કે તે પણ પોતાના જીવનમાં થોડું જ્ઞાન કે થોડું શિક્ષણ મેળવી શકે.
હા એ તો તમે સાચું કીધું કારણ કે આજકાલ મોંઘવારી જેટલી વધી ગઈ છે છે ને કે લોકો બધું અ બધા લોકો એ બધું અફોર્ડ નથી કરી શકતા એટલે આપણાથી જે નાના નાના પ્રયાસોથી આપણે, લોકોને જેટલા પણ મદદરૂપ થઈ શકીએ એટલી બ કોશિશ કરવી જોઈએ. ખરેખર આપણાથી આપડે હાલ જે મોંઘવારીનો સમય છે, એનાથી લોકો પોતાનું પાલન પોષણ માંડ માંડ કરી શકે છે, પણ જય્યારે જો આપણે આપણાથી થતી બનતી નાની નાની પ્રયાસો કરીશું નાના નાના. નાની નાની મદદ કરીશું તો લોકોને ઘણું ઉપયોગી બની શકશે.
હા એ એટલે જ તો હવે છે એટલે જ તો કહી શકાય છે કે માનવ સેવા એ એ શું જીવન ન સૌ થી મોટું પુણ્ય નું કામ છે, તો જેટલું હોય તેટલે ું આપણે જીવન માં માનવ સેવા કરવી જોઈએ.
હા સાચું કીધું તમે.
ચલો મળીએે, તમે પણ જોડાજો અમારી સાથે, એવું કોઈ કાર્ય હશે તો.
હા ભલે ચોક્કસ ચોક્કસથી.
ચાલો મળીએ.
હા.